હા અવાજ આવે છે?
ના ની આવતો થોડો જોરથી બોલો ખબર પડે
હાલો હાલો અવાજ આવે અવે?
હ હવે બોલો બોલો જમી લીધુ
હા બસ જમી લીધું બોલો તમે શું કરો છો?
બસ જમીન બહાર નીકળ્યા ગાય ગૂ ઉતર ને રોટલી ના હમ રોજ નાખી જ દેવાની ઊડી નવો ટકા તો નાખી જ દીએ કોક ભૂલી જઈએ તો ખબર ની નવ નાખી દીએ
ના ના એ સારી વાત છે, એકદમ હા હા. હા હા બરાબર
પ્રાણી ઓપડા બોલી નાખે પણડે યાર આપવી પડે નેયાર
હા આપણે તો એ વાત તમે એકદમ સારું કામ કરો છો એમ
તો એ પ્રમાણે તમને એક્ઝામ્પલ આપું તમે નામ સાંભળ્યું રતન ટાટા
હા હા.
ગમે તો માલિક છે, એક્સપાયર થઈ જાય થયા થયા હે એને જ ડોનેશન પચા ટકા તો ડોનેશન કર્યું અને બઉ દા દાન કર્યું
હ. હા એ તો ખુબ જ દાન કર્યું એમને એના કારણે તો તે એટલા બધા જે ફેમસ હતા એમ પબ્લિકને એટલા બધા વાલા હતા.
કોઈ પણ જગ્યા જાઓ જુડિયો ગમે જગ્યા ટાટા નુ બ્રાન્ડ હશે હશે હશે.
હા હા એ તો છે, જ
આ આ વખતે કપડામાં ટાટા ની બ્રાન્ડ બોલો
એવુ એમ
હમ.
હમ હમ.
તમે ને ની ખબર ટાટા જીન્સ ના પેન્ટ લાવો.
ના એ તો કઈ ખબર નથી એમ.
એ આપડે બોમ્બે માં ફેક્ટરી મોટી
એવું એમ
જો એની પા કૂતરો હ બંગલો બંગલો બધું હતું
હમ્મ હમ્મ
હવે એના ભાઈ ને સોંપી કાજો કોઈ એના કોઈ સંબંધીને સોંપી હ કંપની
હા
એ વા વાત વા હતી
હમ્મ હમ્મ
બોલો કેવું ભરે ઈલેક્ટ્રિકલ તમે આજે લયા્યા તા ઈલેક્ટલ મેં તરે જોયું ઇક્ટ્રિકલ
હા હા લાયા ને એ તો જો અ ચલાવવામાં તો એકદમ સારું છે આપણને તો જો પહેલાં જે નોર્મલ એક તો ઈવી આવે છે લગભગ પચાસ થી સાઠ હજારમાં એ ચલાયુ તું પરંતુ તો એ ચલા્યા બાદ એ તો અમે પડ્યું છે પણ જે નવું બીજું લાયા એ સમજી લો કે એની ડબલ કિંમતમાં છે પરંતુ જે ડબલ કિંમત છે ને તે પ્રકારનું કામ પણ કરે છે અમેરું
બરાબર બરાબર
હમ્મ એકદમ પાવરફુલ છે હા એકદમ પાવ ફોનની જે બેટરી બેકઅપ છે એ તો ખૂબ જ છે એમ લગભગ તમે જોઈ લો આપણે જે પાટણમાં રહીએ છીએ ને ત્યાં આગળ તો મારે અઠવાડય લગભગ દિવસ સુધી ચાર્જિંગ મૂકવું નથી કારણ કે જો હું પાટણમાં જ ને ફરવાનું હોય અમુક જગ્યા એ પણ ઘાણું ફરવું પડે ફરવાનું ઘણું હોય પરંતુ સમજી લો કે સો કિલોમીટર જેટલું કઈક ચલાવ સો કિલોમીટર થી વધારે ત્યાર બાદ જે ચાર્જિંગ હે ને એ ઓછું થાય છે એમ નહીતર એના સિવાય તો વધુ લાંબુ ચાલે છે એમ એટલે ચાર્જિંગ એક વખતું ફૂલ કરી દેવાનું અને ત્યારબાદ તમે ચલાવો બિલકુલ એ એકદમ બિંદાસથી કંઈ વાંધો નહીં
હા
હમ્મ હમ્મ
તમે એક વર્ડ તો સાંભળો છો તમે ગમે ત્યાં જશો ને દુનિયા ના છેડે
હા હા
તો એઆઈ સાંભળ્યો હશે એઆઈ
હા એ તો એઆય તો અત્યારે કેટલું ટ્રેન્ડ માં છે એમ
ટ્રેન્ડ માં એટલે હમ્મ પચાણુ ટકા કામ એઆઈ થઇ જાય હ એમ્પ્લોય બધા નેકળી ચાયલા
હમ્મ હમ્મ અત્યારે ઘણા બધા એમ્પ્લોયને છૂટા કર્યા છે તેના કારણે જ
બઉ બઉ એ આઈ તો આર્ટિફિશિલ ઈન્ટેલિજન્સ બઉ મોટું હો
હમ્મ
જો નેટવર્કિંગ માં એઆઈ કો બાઈક નો શોરૂમ ગમે તેમાં ઈ એમાં એઆઈ સોફ્ટવેર આવે બેકમાં એઆઈ ધારો કે આ આપણને કશું થયું હોય કા તો આપડે કપડા લેવા હોય તો આપડણે ફોટો પાડીએ આપ ફેસ નોય તો આપણને એઆઈ આપણને આપી દે કે તમને આ કપડા સૂટ થાશે આ નહી થાય આ બુટ તમને સુટ થાય કે નહી થાય
હમ હમ હમ
હમ
હા એ તો ખુબ જ એકદમ કેટલું બધું અત્યારે ઘણું યુઝ થાય છે એમ એઆઈ અત્યારે જો સામાન્ય વ્યક્તિ છે તે પોતાના ભણવા માટે જે સ્ટડી માટે પણ પ્રશ્ર પુસે છે. કોઈ બીજું કોઈ બિઝનેસમેન હોય તો એ પણ પૂછશે કોઈ કા બીજા કોઈ અ હશે માણસો તે નોલેજ માટે એને કોઈ માહિતી લેવા માટે. કે પછી કોઈ સ્ટાર્ટઅપ કરવું હોય. તો કઈ રીતે કરો તેની પણ તમને એઆઈ જે છે એ માહિતી આપતું હોય છે.
કોઈ નવી સિસ્ટમ બનાવવી હોય, કોડિંગ કરવું હોય, ડિઝાઈનિંગ કરવું હોય. જોડે કોમ્યુનિકેશન કરવું હોય, ઇન્ટરપીસ કરવું હોય.
કે તમને એકદમ સિમ્પલ રીતે એને એકદમ આરામથી પાંચ મિનિટમાં એક આખી વેબસાાઈટ બનીને આપી દે છે. એટલું બધું પાવરફુલ થઈ ગયું એમ. અને હજુ પણ ભવિષ્યમાં એટલું આગળ થશે કે આના કરતા પણ ઘણું આગળ હશે. એઆઈ અત્યારે ઘણું બધું આગળ જતું રહ્યું એમ. આપડે પણ પોતાના જીવનમાં નોર્મલમાં તો આપડે પણ યુઝ કરીએ છીએ. આપણને પણ ખબર છે. કે તે કેટલું બધું આગળ કોઈ અત્યારે જો કેવું છે કે એઆઈ જો તમને મારે જોઓ તમને નચાડવા હોય ને. તો હું તમને નચાડી શકું. જે એ આઈ દ્વારા એવું સમજી લો.
હા તો પણ અસામાજિક તત્વ એઆઈ ના કર હો એઆઈ.
હા?
અસામાજિક તત્વો કદી એઆઈ અપ્રુવ કરતું જ નથી. તમે ધારો કે એક્ઝામ્પલ તરીકે એક ફોટો તમે નાખો ને એ આઈમાં ગમે તેનો બરાબર
હમ
તમે એમને એમ કહો કે કપડા રીમૂવ કર દઉ પણ એ એઆઈ નઈ કરતું એ નહી જ કરતું.
હા એ તો તેમે એક સારી એની જે પેલું આપેલું છે. નહીતર તેવું કદાચ ન હોય ને. તો અત્યારે કેવાને કેવા બધુ થાય એમ અને ખોટા ખોટા લોકોને જે આજે જે આ ફોટા વગેરે જે શેર થાય તેના કારણે બધું મિસમે પેલું થાય છે એમ. તેના કારણે આ એ યોગ્ય નથી. તેના કારણે જે એક આવી લિમિટેશન જે મૂકવામાં આવી છે. એવી રીતે જ એને બનાવવામાં આવ્યું છે એમ એઆઇને
હાચી વાત નકર તો અમુક વેબસાઇટ કેવી ખબર તમને હાવ ખરાબ એટલે હાવ ખરાબ વાત કરે.
હહ હહ
આવેજ રો બરાબર હા આપડે એક ભાઈએ મો મોબાઈલ નો બિઝનેસ ખોલો નવો સીટી પોઈન્ટમાં.
એવું એમ?
હોવે આજે મુ ગયા તા ખબર હે મેં તમને ફોન કર્યો તો સાંજે.
હા હા.
કે સિરી રમુ જઈને કામ કામથી
હમ હમ
એટલે ભાઈનું કાલે ઓપનિંગ હતું આજે અમે ગયાતા બધા ભાઈબંધો બેસવા માટે.
હમ હમ.
ત્યાં જો તમને ત્યાં એપલનો ફોન મોબાઈલ મળી જાય સેમસંગ વિવો, રિયલમી, ઓપ્પો, વન પ્લસ, રેડમી તમને
હા.
મોસ્ટ ઓફ ના નથિંગ
બરાબર હમ હમ.
એમની સિરીઝ એની સિરીઝ એક્સની સિરીઝ બીની સિરીઝ વિવોમાં ચાર્જર બધુ વાળી કેબલ સ્પીકર
હમ.
પછી તફાન કવર
એવ એમ ક્યારે આજે બનાવીએ એમ દુકાન
હ કાલે બનાતી રવિવાર કે સોમવાર ઓપનિંગ હતું જ આમ સા જો હતું આમ
હમ્મ હમ બરાબર ચાલો આપણે કઈ જરૂર હશે ત્યાં આગળ
કોઈ તમાર ભાઈ બંધ નહીને હું ઈ તો હું તમને વોટ્સપ કોતો આપીશ કાર્ડ તમે ખાલી ક્યાં જો બરાબર મને તમારે જવું હોય તો પણને કોલ તમે કેતા મારે અપડેટ કરાવતુ
કેવું છે, કે આ જે કોલેજનો આપે ટાઈમ એવો હોય છે, કે જયારે કોલેજમાં રજા હોય ત્યારે બીજા પણ સરકારી કામ પણ વધારે ગયા હોય એમ એટલે આપડે તો ક્યાં જઈ જ નથી શક
તમારે દિવસ ભગી જાય ને ભાવ
હમ્મ હમ્મ.
બરાબર.
હું તો એવું કઉ તને ખબર તમને જો તમને એક ન પાઠમાં તમારે ખાતું તો ખોલાવું જ પડશે પ્રાાઈવેટ હોય કે સરકારી એક તમારે ખોલાઈ દેવાનું ધારો કે તમારા ઇમરજન્સીમાં ઉપાડવાને થાય ચાલો ના હોઉ કાવય તમાર ભાઈ બંધના બરાબર.
હમ્મ, હમ્મ.
તો કો તમે બેંકમાં જઈને ઉપાડી ડાય બરાબર તમે ગામડે જવું જરૂર ના પડે ઈમરજન્સી તમારે ફરી કે ફુવા તમે રહેતા હોય ને ફઈ ને કરો ને તમે
હા, હા.
એમને અચાનક પૈસા જોતા હોય તો તમે એમ કે પૈસા લાવો તો તમે થોડી પો પપ્પાને ડાયરેક્ટ મંગાવવાના છો એટલે પાર્ટ નંર બેંક હોય એસ બી આઈ, એચ ડી એફ જેવી તમે ખાાતુંલાવો ને તો સારું રે હમજયા પછી એમા સો કેવ મેન કેવુ બેઝ આપણે મજબૂત હોયો કે આધાર કાર્ડ મજબૂ હોવું જોઈએ જેમાં મોબાઈલ નંબર હોવો જોઈએ જન્મ તારીખ હોવું જોઈએ ડ્રેસ નવું હોવું જોઈએ તમારા નામમાં કોઈ ભૂલ ના હોવી જોઈએ. જો સૌ પેલું મે આપડે કેમ જ એટલે પેલા સાયકલ ચલાવીયે પહી ધીમે ધીમે એક્ટિવા પર આવીઈએ બાઈક ઉપર આવીઈએ ભગાડી પર આઈએ એવી રીતે
હા.
કોઈ ખાતું ખોલાવ હોવુ પરફેક્ટ હોવુ પેલા કેવાયસીઓ કરેલો હોવ જોઈએ બરાબર
હા, હા.
એના પછી પાન કાડૅ બને બરાબર.
હમ્મ.
પાન કાર્ડ પછી તમારે કમ્પ્યુટ થાય એટલે તમારે એક નવું ખો બરોબર ગમે તે બેંક કોમા એક્સ ટુ એક્સ ટુ જેડ બેંક ગમે તે બેંક હોય એસ બી આઈ હોય, બી ઓ બી હોય એક્સિસ હોય, મેસાના આર અરબન હોય પછી પાટણની નાગરિક બેંક હોય કઈ ગર ગજંન સરકારની બેંક હોય. પછી તમારે ઈ પટે પછી તમારે ઈ એમ ઈ લોકો તમને પાન કાર્ડ આવે ને તમારા ઘરે એ તમને પાછી ફોમ આપે. તેમાં ખાતું ખોલાવું છે બે હજાર ભરીને ખોલાવું છે કે પચાસ હજાર ભરીને ખોલાવું છે, તમે મેક્સિમમ લાખ બે લાખ સુધી ભરી શકો, બરાબર. પાઈ તમારી તમારું બજેટ બરાબર. તમે જીરો પૈસા પર ખોલી શકો પણ અમુક સરકારી બેંક જીરો પૈસા પર નહીં ખોલતી. અમુક સરકારી બેંક ખોલે છે. અને અમુક પ્રાઈવેટ બેંક ખોલી જાય અમુક તો એક્ઝામ્પલ તરીકે પર અમે અમે છી અમે જયા એચ ડી એફ સી બેન્કમાં. આમ અમુ હું ને મારા ફાધર.
હમ્મ.
એમને એવું કીધું કે તમે પચી હજાર હોય ને તમે હાલ ખોલાવો. શું પચી હજારનું બજેટ આપડે એટલે પછી અમે એસ બી આઈ માં ખોલાયું. જેમાં આધાર કાર્ડ, પાન કાર્ડ ને એક ફોટો જોવે અને તમારી સાઈન જોવે. જો ઈ પટ્યા પછી તો અમાર ઘરે જો અમને ઓ જે કરું શે પસી ઈરા તમને એ ટી એમ ઘરે આપશે ચેકબુક પણ આવી જાય ઘરે એક વીકમાં તમારા ઘરે ચેકબુક આવ. એક વીકમાં તમારા ઘરે એ ટી એમ પણ આવે. ઈરા ઓનલાઈન કર દી. ઈરા ફોર્મ ભરતા હોય ને સામે વાળા મેનેજર હોય કે સાહેબ હોય ક્લાર્ક ગમેતે હોય. એસ બી આઈ નો માણસ હોય બેંકનો હલો તમને આમ ભય ને મારો અવાજ.
હા હા. સંભળાય છે.
એટલે તમે એલે તમે ફોર્મ ભરતા ને તારે તમારે કેવાનું કે મારે એ ટી એમ ને ચેકબુક જો જોતી હોય મોસ્ટઓપલીતો જોતી જ હોય આપણને લોકોને ભવિષ્યમાં કામ આવે એટલે ફોન પે ખોલવા માટે, ગૂગલ પે ખોલવા માટે પે ટી એમ પે એ ટી એમ ખોલવા માટે. યોનો એસ બી આઈ એપ ખોલવા માટે એટલે એમાં કેવું છેું તમને કે તમારે કેવાનું કે મારે મારે કે એ ટી એમ ને ચેક બુક બંને જોઈએ છે બરાબર. તો એ તમને એપ્લાય ઓનલાઈન કરસે પેલા ટ્રાયમાં ફ્રી હોય પસી બીજા તમે કરાઇદયો તો ચારસો પાંત્રીસ કે એકસો પાંત્રીસ એવો ચાર્જ તમારો કપાય છે. ચેકબુકને એ ટી એમ નો. પેલી વાર ગમે ત્યાર ખાતું ખોલાવા જાવન કોઈ પણ બેંકમાં કઈ દેવાનું કે અમારે એ ટી એમ અમને પણ એસ બી આઈ બેક જેવી કોઈ બેંક નથી સરકારી મા નંબર વન આવે તમે નામ તો સાંભળ્યું હશે? આઈ
હા હા સ્ટેટ બેન ઓફ ઇન્ એ તો ઘણી બધી જે ફેમસ જ છે, પૂરા ભારતમાં જેમ
મને એવી વાત મલી કે તમાર તમાર કોલેજની સામેં પણ છ.
હા હા છે, ને અમારી કોલેજ ની જ સામે છે. એટલે મારે હવે વિચાર છે, કે જો મારે જે આધાર કાર્ડ વગેરેમાં જે સુધારા કરવાના છે. તે હું લગભગ બે દિવસમાં કરી દઉં અને ત્યારબાદ જો આધાર કાર્ડ જે અપડેટ થઈ જાય એટલે મારો મોબાઈલ નંબર ને જે બધું લિંક કરાવાનું છે, તેને જો અંદર થોડીક જન્મ તારીખના જે ચેન્જીસ કરવાના છે, ને તેના કારણે લગભગ થોડોક સમય લાગી શકે છે, કારણ કે એમાં જે પોતાના ફાધર હોય કાતો પોતાની જે મમ્મી વગે એમની સાઈનની જરૂર પડતી હોય એમ જેવુ કોઈ જન્મ તારીખ તમાર બદલવી હોય ન તો
અરે નોમિનલમાં એમનું નામ ને એ બધું જો જોવે આતો કોઈ ની જો હવે તમારી હામે આવે છે, મોટા મોટા ફેસ્ટિવલ દિવાળી એના પેલા તમે બધું કરાવી શકો એ એના પેલા આવે છે, આપણી સ્કોલરશીપ કોલેજની જે તમને આપણને વીસ હજાર કે પ ચીસ હજાર જેવા મલે છે, મને એકજેટ તો વીસ હજાર મલે ને આપણ ને? કોઈ નવો અપડેટ કરે ને તો વીસ પચી મળી શકે એટલે તમારે પેલા બધું સુધારવું પડે આધાર કાર્ડ, પાન કાર્ડ બરાબર. અને જો તમારે ભવ ફોન પરે તો કેવી વસ્તુ છે, જેમ તમા રો મોબાઈલ તમારો જીવ છે, ને ફોન પે કે આપડો જીવ જ કેહેવાય તમે અડધ તમ ખીચાનમાં લીધા વગર બહાર નાકળશો ને તો તમારા ખીચનમાં ખાલી ફોન હશે ને તો તમારો મેડ પટી જાય ખબર પડી તમને?
હા, હા.
ધારો કે તમને એવું કે કુશ